જય શ્રી કૃષ્ણ.
જય શ્રી
કેમ છો મજામાં?
બસ મજા
પતિ ગયો કામ?
હવ પચી ગયું તમે શું કર્યું બોલ
નવરા પડી હતી.
મારે આજે તમારું કામ હત તો બધું કરી ફોન થવારનો ટાઈમ નો મળતો હું બધું ટાઈમ કાઢીને ફોન કરું મારે પટેવાલા ડ્રેસ એવડાવું તું હું બધું પૂછું ત તમારા પાસે કોઈ ટ્રેલર છે?
છેના ટેલર બહ જ બધા ટેલર છે
કાપડો પાંચ મીટર ના છે મીટર કાપડું જોઈએ છે.
છ મીટર કાપડું જોઈએ.
હમ્મ ફૂલ પટિયાળા માટે.
હમ્મ
હમ્મ મેચિંગ લાો ત હારું.
મેચિંગમાં ની મારે તો કોન્ટ્રાસ્ટમાં જોઈએ કાપડ કયો લાગે
આપડા કોટન ચાલશે સિલક ચાલશે. જે ગમે તમે ચાલશે
બ
ઓર શાંતિ
મને કેટલી સિલાઈ
સિલાઈ તો છેું પાંચસો છસો સિલાઈ છે.
તો તો તો મોંઘુ પડતું હશે નને કેમ કે અત્યારે તો એનું ટ્રેન્ડ એ નીકળી પેલું ફારસી સૂટનું બી ફરશ સલવાર નો ટ્રેન્ડ નીકલ્યો
બધા બધા ટ્રેન્ડ આઈ જાય છે. હમ્મ પટિયાલા સલવાર નું તો ફેશન જતું નહી.
હા એમાં જે અલગ અલગ નવા નવા કપડા આવે છે ડિઝાઇનો આવે છે ને.
હમ્મ
ફારસી સલવાર માં શું છે એમ. શું એનું શું કરે છે લોકો એનું કાપડ અલગ અલગ હોય? ફારસીનું.
એનો ભી કાપડો અલગ અલગ હોય, અલગ અલગ. મેનુ કેને ગમે ફારતી સલવાર ના ગમે. એવા લાગે છે કે, જેવા પાયજમા ની હોય પેજા. એ પહેરું લીધું હોજે ગમે નથી.
ખુલ્લું ખુલ્લું હોય ને.
હા, ખુલ્લો-ખુલ્લો હોય, પટિયાલા સારું લાગશે. છ છ છોટી છોટી હો ના. તો માસ્ત લાગે ઓરતે નાને. કુરતી નાની નાની કુરતી. હા, બીજા. તમે ચળવાવો તો બતાવોજ મારે છે એક ટ્રેલર. અહીયા આપી દે છે.
સરસ કંઈ નહીં તો હું, તમને કહીશ.
કપડાં તમે લાવ તો સારું, ના તો ટેલર જોડે મળી જશે કપડા તમે?
એટલે ના, હું કાપડ લાવું તો મને થોડું ઘણું સસ્તું તો પડશે ને.
સસ્તું પડશે, પણ ટેલર તો મેધુ આપશે.
ના, તમારે કોઈ ઓળખી તો ટ્રેલર નઈ? તમારે ઓળખી તો.
ઓળખીતો તો છે ટેલર. ભાવ ભાવ ના કરે ટેલર ના કરે. દુકાને વાલો તો કરી દીધો ટેલર ના કરે. ટેલર તો દુકાનેથી લાય, તો બે પૈસા તો કમાશે ના.
હમ, સાચી વાત છે.
જાતે લાય કા કાપડ તો હારું.
હમ હ
ગરમીને લીધે તો કોટન હ પહેરવા મન. લે છે, બીજા કપડા તો ગ મે નહીં પહેરે, લોકો.
હમ.
કોટન ચોટી જાય, સિલક ચોટી જાય. હા, તો ઘર
આમાં કોટન કંઈ, કોટન બ્લેન્ડ, કોટન કંઈ કોટન રિયોન કોટન.
ઘણી બધી કોટન આવે છે, ઘણી બધી કટ. કોટન આવે છે, તમે જો ગમે
બરાબર.
હ, એક સડવાય લો. પડશે, હા.
હમ, હું તો સાટણ નું વિચારતી હતી. ગરમીમાં સાટણ નું કેવું લાગે?
ના, ચાલે સાટન? ગરમીમાં તો મરી જાય સાટન પહેરી દું ચોટી ચોટી કરે ચ ઓ ગમોરિયા થઈ જાય સાટક
સાચી વાત છે.
મારી સ્કીિન એવા છે, તારી કેવી રીતે છે ખબર નહિં. મારી સ્કીિનમાં તો ક
તો ગરમીમાં તો બદન પરસેવો આવે. એટલે એ રીતે ચોંટી જ જાય ને, કાપડ તો સાટન જેવું કાપડ તો ચોંટે જ છે ને.
હમ કાજવાનું જાય છે, બીજા હારું કપડા કોટન હારું. કોટન ન કપડા બેસ્ટમાં બેસ્ટ છે.
સાચી વાત છે.
દીકરી શું કરે છે
દીકરી બસ હવે લો કોલેજમાં શું ની કડ અસાઇનમેન્ટ
હ હજ તો
એ બધું આવ્યું નવી નવી કોલેજ છે એટલે કરવું પડે ને બધું
કરવુ તો પડશે રાત્રે કરતી હોતી કરે છે.
હજી ઘરે જ છે.
હમ કોલેજ નો શું ટાઈમ છે.
કોલેજ જ ને સવારે સાત વાગે જાય ને બાર વાગે ઘરે સ્કૂલ ટાઈમ જવ.
સ્કૂલ ટાઈમ છે હ
એટલે આલોકન એટલે આલોકન કેવું ત્રણ દિવસ હવાર ની રહે ત્રણ દિવસ બપોર ની ર રહે એમ
એમ છે હવે તો કોલેજમાં ભી હાજરી કોલેજમાં બ હાજરી આપવી પડશે.
હા એ તો તો કમ્પલસરી આપવી પડે તો જોઈએ જ જોઈએ.
જોઈએ છે હ મારી તો ડિકરી હજી ના મારી તો નાની છે. મોટી થાય તો ખબર પડશે.
ત્યાં સુધીમાં તો બહ બદલાઈ જશે કયા ધોરણમાં છે.
હવે અગયારમામાં આવી છે. હજુ તો બારમાં છે બાર પછી કોલીજ આવશે.
બરાબર ત્યાં સુધીમાં તો ખાસું બધું એવું બદલાઈ જશે બદલવા જેવું.
આપે કોમર્સ લીધું ગ્યાર મામાં
સરસ
પડાઈ મે તો એમ એમ છે.
કોલેજમાં તો પછી બી એ ને એવું બધું કરવાનું
બી એ ના તો બીજા હમ તા ના કોઈ કોર્સ લીધું ઓર શું બીકોમ કરે તો બીકોમ કરે કોર્સ કરે તો કોર્સ કરે એને એમાં ખબર જે મે
હા અચ્છા હા જે એને ગમે એ કરે
આપના તો જાણકારી નથી જે ખબર દીકરા ને પડશે સાથ આપીશ ઓર શું
હાચી વાત છે
દીકરા શું કરે છે
દીકરો બસ દુકાન ગયો તો દુકાન થી આયો પછી જમવા બેસાડી હવે કે હું ભાઈબંધો જોડે ચા નાસ્તો કરવા જોઉં તો ચા નાસ્તો કરવા ગયો આ છોકરાઓને તો હવે ચાલે ને લોકો તો ગમે ત્યારે પીવે છે ચા આખો દિવસ ચા તો જોઈતી જ હોય ને લોકો ને
આમાંય તો ચાય તો ફેમસ છે એમ
સાચી વાત છે અને રાતમાં તો વધારે ફેમસ
પંજાબની ચાહે હારુ, ના હતી. પટળી, પટલી ચાય છે, પંજાબમાં તો
બધા ને એવું જ હોય, દૂધ અલગ અલગ હોય, ને દૂધ ના હિસાબે, હોય પાણી વાળુ દૂધ હોય, સાદુ દૂધ હોય.
તો, ચાય તો ગમે ના? મારે આની સાય તો, બેસ્ટમાં બેસ્ટ છે.
બરા
બોલો બીજું
બીજું બસ, શાંતિ બેસ્યા હતા તો બઉ બહોત ટાઈમ થઈ ગયા તારી જોડે બાત નથી
હા અમે જ મારે ભી પેલું સીવડાવાનું તો એકદમ મે કીધું લાવ અમને ફોન કરીશું પણ ટાઈમ જ, નહી મળતો હવારે આટલું કામ હોય છોક કરાન કોલેજ દુકાન મોકલવી ટિફિન બનાવું ને બધું કરવું કારીગરોના ટિફિન મોક મોકલવા પોતેનું ખાવાનું, પોતાનું બન હા આપડે મોકલાય દઈએ આપણને હા આપડે મોકલાયદી ખાલી, ખોટું કારીગર ઘરેથી ટેન્શનમાં આવતું હોય ને જમવાનું બનાવે અમુક વાર જલ્દી બનાવવું પડે મળે ને ના મળે, ટેનથી હારુ ટિફિન બાંધી દેવાનું લોકનું
હા અવે તમે તો હારુ કરો અ શું દુકાને જાય છે, બરાબર ચાલશે દુકાન
હમ ભગવાનની મેળ છે બરોબર જ ચાલે છે. બરોબર જ ચાલવી, જોઈએ હું તો કઉ ભગવાનની ઉમેર આવી બનતી જ રે આપડા પર
હારુ હાર બીજા કોઈ આયો છે, ઘરે
ના હમણા બે ત્રણ દિવસ પેલા, મારા જેઠાણી ની છોકરીને બધા આયા હતા
બીજા તરફ લેતી ને ઘરે તારી જેઠાનીનું
હા, એને બીજું લીધું ને ઘર હા, પેન્ટહાઉસ લીધું ને
પેલું વેચી નાખો
પેલું ભાડે આપી દીધું
ભાડે આપી દીધું હારું કેવા
અને આ સસ્તા માં મળ્યું, એટલે લઈ લીધું
હારું કેવા, આવે બે મકાન થઇ ગયા તારે જઠાનીઓનું
એજ ને
ચાલો, પછી વાત કરશે આવજો ઘરે
તમે ભી આવજો ઘરે, શાંતિ થી મળીએ હનુમાનને પેલું ડ્રેસ નું કહી દેજો કેટલી સિલાઈ છે, કેટલું સું છે કાપડ કયું છે બધું મને કઈ દે, જેટલે આપણે જો જોઈ લે જોયું હા
હારું બ બતાઈદાપૂર્, જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ